હલો
હલો
હલોો
હલો બસ એકદમ મજામાં તમે કેમ છો
બસ હું પણ એકદમ મજામાં ચલો ને આજે એક વિષય પર વાત કરીએ બચેલો ખોરાક નો ઉપયોગ શું અને શા માટે ઉપયોગી છે
હા હા ચોક્કસ એ તો ખરેખર ઉપયોગી વિષય છે આપણે આપણેે એ બાજુ ધ્યાન દોરવું જોઈએ
હા અને ઘણી વાર તો એ સીધો ડસ્ટબિનમાં જાય છે મને લાગે છે કે મોટી સમસ્યા છે
બિલકુલ મને યાદ છે ત્યાં સુધી આપણે નાના હતા ત્યારે એક રોટલીને વેડફાવા દેતા નહતા
હા મારા ઘરમાં પણ એવું જ હતું મમ્મી કેહતી હતી કે આનું સન્માન કરવું જોઈએ
હા ને આજે લોકો પાસે પૈસા વધુ ું છે પણ ખોરાક પતિ કદર એક
હા હા સાચી વાત છે ને રેસ્ટોરન્ટમાં પણ લોકો ઘણું ઓર્ડર કરે છે અને પછી બાકી રાખે છે અને છોડી દે છે
મને તો આ જોઈને ખરાબ લાગે છે કે કેટલાક લોકોને બી વખત નું જણાવવામાંનું પણ મળતું નથી
હા તમે ઘરે બચેલી રોટલીનુંું શું કરો છો
હા, અમે સવારે એનો ચેવડો બનાવીએ છીએ છે. એ અને એ ખૂબ સ્વાદિષ્ટ હોય એ છે.
હા. અમે તો એ રોટલી નો લાડવા પણ બનાવીએ.
રોટલી નો લાડવો ઓહ, એ તો મને ખૂબ. ભાવે તેમા ઘી અને ગોળ નો સ્વાદ અલગ જ હોય છે.
હા. અને તમે બચેલા ભાત નું શું કરો.
હવે બચેલા ના ભાત હોય એ. ફાઈડ રાઈસ
હમ,
હ.
હા, રાઈસ ઢોકળા વિશેનું તો પહેલી વાર મેં સાંભળી રહ્યો છું.
હા, મારા એક મિત્રની મમ્મી બનાવે છે. બચેલા ભાતમાંનો સરસ ઉપયોગ થાય છે. એમાં
આ તો ખરેખર સરસ વિચાર છે.
ખોરાક વેડફવા કરતા તેને નવું રૂપ આપવું વધુ સારું.
હા. તમે નોટિસ કર્યું છે. કે લગ્ન પ્રસંગમાં કેટલો ખોરાક બગડે છે.
હા, બહુ બધું બગડે છે. લોકો બધી વાનગી ટેસ્ટ કરવા માંગે છે. પણ પૂરી કરતા નથી એ લોકો.
હા, મને તો લાગે છે. કે પ્લેટમાં ઓછું લેવું જોઈએ અને જરૂર પડે તો જ ફરી વાર લેવું જોઈએ.
આ એક સારી આદત છે. આ રીતે ખોરાકનો બગાડ ઓછો થઈ શકે છે. હા ને
હા, કે અને જુઓને કેટલાક દેશોમાં ફૂડ વેસ્ટ વિરોદ્ધ જાગૃત અભિયાન પણ ચાલે છે.
હા અને કેટલાક રેસ્ટોરન્ટમાં તો ખોરાકોને પેક કરાવ બદલે આપણને પ્રોત્સાહન આપે છે.
હા, પણ આપણા દેશમાં પણ આવું સંસ્કૃતિ વધુ મજબૂત થવી જોઈએ.
બિલકુલ ઘરથી જ આદત આ શરૂ જ થવી જોઈએ.
હા, અને તમે બચેલા શાક નું તમે શું કરો છો.
આપડે. બચેલા શાક થી, ઘણું બધું કરી શકીએ જેમ કે બચેલા શાકની સેન્ડવીચ, સ્ટફિંગ કાં તો પરાઠા બનાવી શકીએ છે.
હા, આ તો મને ખુબ ગમ્યું ને બાળકોને પણ નવી વાનગી ન આનંદ ઉઠાવે.
હા, અને તેઓને ખબર પણ ના પડે કે આ બચેલા શાકમાંથી બન્યું છે.
હા, ઘણી વાર. ઈમયુનીટી ખોરાક બચાવવામાં મદદ કરે છે.
હું, પણ એજ માનું છું. રસોઈ એક કલા છે.
હા, તમે ક્યારેક ફૂડ ડોનેશન વિશે વિચાર્યું છે.
હા. કેટલાક એનજીઓમાં બચેલો પણ ખોરાક જરૂરિયાત લોકો સુધી પહોંચાડે છે.
હા, ખરેખર એક સારો વિચાર છે. આ તમારો
ખોરાક નો બગાડ ઓછો કરવો એટલા માટે. પૈસા બચાવવાના, થી પણ સંસદમાં બચાવ પણ છે.
હા સાચી વાત ને ખેડૂતોને કેટલી મહેનત કરે છે. એક અનાજ ઉગાડવા માટે.
એટલે જ દરેક દાણાની કદર કરવી જોઈએ આપણે.
જોઓ ને આજની પેઢીને પણ આ મૂલ્ય સમજવું જરૂરી છે.
હા, આપણા સ્કૂલમાં પણ ફૂડ વેસ્ટ વિશે શીખવાવાની જરૂરી છે.
હા, હું તમારી વાતમાં સહમત છું. બાળપણથી આદત પડશે તો મોટા ફેરફાર આવશે.
હા, અને ઘરમાં જમતા સમયે જેટલું જોઈએ એટલું જ લેવું.
અને એક નાની નાની પણ વાત છે. કે બરાબર છે. તમારી પણ,
બિલકુલ નાની આદત થી મોટા પરિણામ મળે છે. આપણે ને.
હા, આજની વાતચીત થી મને ઘણા નવા વિચારો મળ્યા હોત.
મને પણ બચેલા ખોરાક ને નવી વાનગી માં બદલવું ખરેખર મને ગમ્યું.
હા, ચલો ને ચલો ને આગળની વાતમાં બીજી રેસીપી વિશે પણ ચર્ચા કરીએ.
હા, ચાલો ચોક્કસ આપણે કરીએ ચર્ચા.
હા, તો પછી એ વાતમાં આપણે બચેલો ખોરાકનો ઉપયોગ વિશે ઘણી વાત કરી હતીઃ ને તો તમે સમજાવશો.
હા અને મને એ વાત પણ ગમે કે ખોરાક બચાવો એટલે પર્યાવરણને પણ મદદ કરવી આપણેે
બિલકુલ બિલકુલ તમે ક્યારે વિચાર્યું છે કે એક પ્લેટનો ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે
હા હું એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે ઉગાડવામાં ઘણું પાણી અને ઉજરવામાં ઓછું પાણી
હા એટલે જયારે આપડ ખોરાક વેડફીએ છેીએ ત્યારે આ બધા સંસાદો પણ વેડફાઈ જાય છે નઈ
સાચી વાત આ દ્રષ્ટિકોણ થી તો આ ફૂડ વેસ્ટ વધુ ગંભીર લાગે છે આપણને
મારા તો એક ઓખ ઓળખીતા દરેક રવિવારે ફ્રીજ ચેક કરે છે
શું માટે
તેઓ પહેલા જોઈ લે છે કે કઈ વસ્તુ જલ્દી વપરાય છે અને તેના આધારે મેનુ બનાવે છે
વાહ આ તો ખુબ પ્રેક્ટિકલ આઈડિયા છે
હા આથી કઈ વસ્તુ ખરાબ પણ નથી થતી
ઘણી વાર આપણે વસ્તુ ખરીદીએ છેએ પણ એ પછી બિલકુલ યુઝ કરતા નથી એના
ખરેખર ફ્રીજની પાછળ પડેલી વસ્તુ ઘણી વાર એક્સપાયરી સુધી પહોંચી જાય છે નહી
હા મને લાગે છે કે શોપિંગ કરતા પેલા લિસ્ટ બનાવી જોઈએ આપડે
હા હું પણ એજ કરું છું લિસ્ટ હોય તો જરૂર કરતા વધુ વસ્તુ લેવાતી નથી
ઓનલાઈન ગ્રોસરી એપ થી પણ લોકો ક્યારેક વધુ ઓર્ડર કરી દે છે નહી એવું નહી લાગતું તમને
હા જોઓ ને ડિસ્કાઉન્ટના લીધે આપણે કેટલીક વસ્તુ ના લેવાનું હોય તો એ લઈ લઈએ છે આપણે
હા અને પછી એ વપરાતી હોતી નથી આપડા ઘરમાં
હા તમે બચેલી દાળનોો ઉપયોગ ક્યારે કર્યો છે કદી
હા બચેરી દાલમાંથી દાલ પરાઠા અને દાલ હાંડવો બનાવી શકાય હા આપણાથી
હા દાલ હાંડવો આ તો મને નવો આઈડિયા મળ્યો ને
હા ને એક વાર ટ્રાય કરજો ખુબ સ્વાદિષ્ટ લાગે છે
હા ઘણી વાર રસોઈમાં પ્રયોગ કરતા વખતે નવી નવી વાનગીઓ મળી જાય છે નહી
હા અને ઘરના સભ્યોને પણ નવો સ્વાદ મળે છે
બાળકો માટે પણ આ સારી રીત છે તેઓ નવી ડીશ જોઈને ઉત્સાહ થઈ જાય છે
હા ખાસ કરીને જારે ડીશ સુંદર રીતે પ્રેઝન્ટ કરી હોય ત્યારે
હા પ્રેઝન્ટેશન પણ મહત્વપૂર્ણ છે
બિલકુલ ને સામે વસ્તુ પણ નવી રીતે આપો તો લોકો વધુ પસંદ કરે એને
હા તમે ક્યારેક કોમ્યુનિટી ફ્રીઝ વિશે સાંભળ્યું છે
હા કેટલાક શહેરોમાં લોકો વધારાનો ખોરાક ત્યાં મૂકી શકે છે
હા અને જરૂરમત બાદ લોકો તેની લઈ શકે છે ને
હા ખુબ સુંદર વિચાર છે
હા આ નાની શરૂઆત પણ મોટો પરામણ આપી શકે નહી
હા એક બીજા એક બીજી વાત ઘરના પોષણ સર્વે કરવા જોઈએ
હા સાચી વાત વધુ જોઈએ તો ફરી લઈ શકાય
આદતથી પ્લેટ વેસ્ટ ઘણો ઓછો થાય નહી
હા હું જોયું છું કે કેટલાક બુફેમાં લોકો પ્લેટ ભરી લઈ લે છે
હા અને પછી હુ પણ પૂરું કરતા નથી
હા આ ટેવું બદલવા જ જરૂરી છે આ
હા નઈ જેટલું ખાઈ શકાય એટલું જ લેવું
હમ તમે શું માનો છો ફૂડ વેસ્ટની સમસ્યા આગળ વધશે કે ઘટશે
જો જરૂરત વધશે તો જરૂરી
હા બરાબર તમારો વિચાર તો સોશિયલ મીડિયામાં પણ આમાં મદદ કરી શકે હે
હા લોકો ક્રિએટિવ લેફ્ટ ઓવર રેસીપી શેર કરે તો ઘણા લોકો પર પરિત થઈ શકે
હમ મને તો આજની ચર્ચા થી ઘણું શીખવા મળ્યું
મને બી ઘણું શીખવા મળ્યું ઘણા નવા ખોરાકો શીખવા મળ્યા
હા અને દરેક ઘરથી આ બદલાવ ની શરૂઆત થઈ શકે
હા તો ખુબ જ સારું એ અલગ અલગ દરેક ઘરોમાંથી સરુ થાય તો ખુબ ખોરાક નો નો વેસ્ટ ઓછો થાય
હા ચલો આજની વાતને આ સુંદર વિચાર સાથે પૂરી કરીએ આપડે
હા મજા આ ગઈ નહ આજની વાત
હા તમારી જોડે ખુબ મજા આવી ગઈ મને વાત કરીને કઈ વાંધોની આપણેે ફરીથી આપણે આ ટોપિક પર વાત કરીશું જોવું હશે ને તો ક્યારેકરું ચોક્કસ મળીએ